હાલો.
બોલો. પ્રસન કોલ કર્યો હતો કામ, છોડો પછી કર્યું પછ મને એવું નાખ પેલા તમે તમે, તો યરિંગ કરી દીધું હતો પાછો.
હા વાંધો નહી એતો, એ તો હું એવું કેતી હતી, મમ્મી કપડાં વાર લવ. પ ત હું એવું કેતી તી, કે હું ન બઈ લઉ પછી. ફોન કરો એમ પણ હવે તમે ફોન કરો તો તમારી દસ મિનિટ પૂરી કરી જ પડશે ને આ તમારો લાસ્ટ કોલ છે.
અરે વાંધો નહી પછી ઘર પછી પછી ફ્રેશ થજ ઓકે.
પેલે હું કપડાં વારું છું માર કામ તો હવે ચાલુ થઈ ગયું ડ્યુટી. ડ્યુટી કમ્પ્લીટ કરી દેવાની છે હવે.
એ હોમ.
હ હા હજુ આવીઈને ખાલી પાણી જ પીધું છે ને.
હા એમે કીધું જ ખરું તમે પાણી પી લો શાંતિ થી પીતા તો. મને લાઈક ખબર પડી ગઈ કે તમે પાણી પીવા છો એમ.
હમ એટલે હું જો ઘરનું આ કપડા વારીશ. પછી ફ્રેશ થઈશ. પછી શું કરવાનું છે હા. એક સાખવ કપ પાીશું શાક પક્કા આપીશું મા મમ્મી એક બાજુ ખા બનાવશે પછી મા દીવા એવું બધ કરવાનું દિવા એવું કરીને પછી મા પણ મસાલા ને એવું બધું લાવવાનું છે.
હમ પછી?
પછી કશું નહ ત્યાં સુધી ટાઈમ થઇ જશે. પછી ઘરે જમવાનો.
આ ટ આગે જમવાનું ને.
હા પ ટાઈમ તો જો. સોડા પાંચ તો થઈ ગયા હતું તોું આ કપડાં વારીશ નહીશ.
મારા
હુંરે છ વાગે હું જમવાનું બનાવીશ બનાવા જઈશ એટલે સાત વાગ્યા લાગે સાડા સા સડક સડા છો પોણા સાત લગી મારે જ એટલે હ પછી મારે એ જ રોટીન છે બીજું કઈ છે. માર બના દ બી ગય પછી ફ્રી થઈ પછી તું ફ્રીજ છુ.
હમ હમ બરોબર, આ તો વર્ષ કઈ નહી. તમાર પેમેન્ટનું ખોલ્યું તમે ચેક કર્યું?
ન ખોલ્યું બી ચ વાંધો નહી તો ખુલી જશે થોડો ને એ બધી વાત હા સબમિટ કરીને જોઉં છું ક્યારે ખુલસે જય્યારે ખુલે ત્યારે
આ તમારો પંદર મો કોલ છે ને
હા એટલે આ પાંચ સબમિટ કરીશ એટલે પછી જોઈએ ખુલક નહી ખુલતું
પછી પાછા પાંચ આવશે જોજો
મને ક આઈડિયા છે મારા ખ્યાલ થી છે ને ત્રીસ લગીને આવશે હવે પણ
ત્રીસ મુું છે ને જો હું આજે છે ને ગમે તેમ કરીને પાંચ કોલ કમ્પ્લીટ કરી દઈશ તમારી જોડે
હા
તમારા પંદર થાય ને એટલેમે મારા પંદર કમ્પ્લીટ એટલે બંનેના પંદર પંદર થઈ જાય પછી કાલે હું તમને સડીંગ દસ કોલ કરીશ તમે મને
પણ - પંદર ની આડ એવું કઈ છે નહી જો પંદર જેવા પૂરા કરવા આપડે જેટલા થાય એટલા કરીશું ઓકે એટલે પંદર તમારા હા ને પંદર પંદર તો બતાયશું જ પણ આગળ થશે તો બીજા પાય બતાવીશ એમ કેવા
ના એનાથી વધારે નહી થાય મારા હસબેન્ડ છે એમને પાછો ટાઈઇમ આપવો પડે
વાંધો નહી વાંધો નહીિ એમ ક્લિયર કોને મને એમ ક્લિયર કહો મને કીધું ખાલી છે એમ કે મને એવું ક્લિયર કહો ને
ચાલો હ આ ફટા ફટ થાય કરે ને જોની જો ત હારી ગરમીમાં ચાલની પ પણ કુલો રાખા ગમ ન અવાજ કરશે હમ્મ
હાલો કુલર કેવો અવાજ કરે
હ હા હા
બોલો બોલો
સુું ન તો કરે એટલે કહું ને કુલર અવાઝ કરેને મને
પણ જબરો અવાજ કાડેને કેયો અવાજ કરે
ખાદર બદર ખાદર બદર -
એવું નહી એવું નહી તમે પછી કીધું એક મિનિટ ચાલુ રાખો એક જ મિનિટ આ કટે આવાઝ કરે -
બોલો હાં ના ના કું કે્યારેલા બોલો
એમ અમમ ખટર બટર એવું
હા એ એમ કીધું તમે હ
એવું કીધું એ તો જે ટાયમે જે બોલે છે ને એ બોલે છે ફરી એક જ વાર બોલે
એવું
હ ફરીના બોલાય હ
કેમ ના બોલાય
ગુજરાત સમાચાર એક જ વાર આવા આ જોય હોય એ માસી ન હળખું જો આખા ગુમ ન હ જ મંગન તાર ના ચાલશેને ફટાફટ વારી કરૂ -
એટલે જ કહીએ એસી કરાઈ દો નોંધાઈ દો
કહું એવી બધા બહ બધા પૈસા કમાઈ લઉંને એટલે બે દિવસ અમે એસી નવું.
હો બે દિવસમાં એટલા પૈસા કમાઈ લેશો તમે
એક દિવસમાં દસ બાર કોલ કમ્પ્લીટ થાય.
હમ એટલા થાય એવું ને વધાર થાય. પણ આપડે આખો દિવસ ફ્રી હોય તો હા એમ તો કહું આખો દિવસ ફ્રી હોય તો થાય વળી.
તે રખડતી ઘંટી ભી ફોન પે કર કર જ કરે બાકી નંબર તો હય
બોલો બોલો.
બન મ્મી આજ હજઓ ને અલ્પેેશ સુધી ચાલુ નહી થયું બોલ આવું તા તારું નહી થયુ ને એમનું નહી થયું મે એમના પેલા અમારા ટીચર ને કીધું. કો આ બે નું નહીં ચાલુ થયું. તેમને કીધું ફરી કે કરું છું અંદર તેમને પાછું એપ્લાય કર્યું. તમાર બેનો થઈ જશે હાલો હલો.
હા બોલો.
બોલો બોલો મારું તો થઇ ગયું દસ દસ કોલ થઈ ગયા અને રીસીવ બી કેટલા કર્યા. હાલો.
હેલો રિશી તમે આઈ થિન્ક છે ને છ સાત જેવા રીસીવ કર્યા તમે
છ સાત કરે એટલે ઘરના કોણ આઠ સાત આ છપ્પન સાત કોલ એક્સેપ્ટ કર્યા હોય તો આઠ સાત આઠ છપ્પન એટલે પંચોન સાઠ એને હજાર દસ કોલ મારા થયા એટલે પંદરસોને સાહીઠ જેવું તો થઈ ગયું.
હા જો ગણિત તો હમને જ આવડે છે અમને તો આવડતું જ નહી ગણિત.
હા તો નહી આવડતું જીરો
અમને નહી આવડતું જીરો ત્યાર બીજું શું કહીએ અવે અભણ છે અમે તો
હમ.
બોલો બોલો.
કઈ નહી.
કેમ કઈ નહી.
તો પેલુ બી આવતા આવતા જે બધું કીધું ને અવુ ના કેવાય નકન કેર મન જુડીયા ભાગવાડ
હા તને હ તને પછી ગાય જાવ કોઈ દિવસ
હ ના પણ એવું ના થાય જુ જુડિયા પાક ના પણ
નહી થાય.
તમને જબરો ઇન્ટરેસ્ટ આવતો હતો.
મને ઇન્ટરેસ્ટ સેનો આવવાનો મેં તો કઈ મેં તો વાત ચાલુ કરી નહી. અને મેં તો કઈ એના પ્રશ્ન પૂછત કર્યા ન તમે બધી વાત ચાલુ કરીને તમેના ક્વન પૂછતા હતા.
હશે અવે કશું ના કહું હેડો બાય.
ચમના એટલે ચમના ભાઈ ગમના
તો
હજુ ટાઈમ બઉુ બાકી છે યાર પાંચ હજુ ચાર છ જ નહીં થયા હજુ ચાર મિનિટ બાકી છે.
કેમ ક્યા મલુંંગી દીધા કેના
અલા પણ ટાઈમ તો પૂરો થવા દે એમ તો કહું છું.
બોલો બોલો.
આ ફોન કટ થાય એટલે પછી કોલ કરવું તમને પછી હું તમને પછી પછી જ ફસ ઓકે
બહુ ટાઈમ નઈ લઉં બે કે પાંચ જ મિ લઈસ
એટલે સાધોમા
હા બહુ ટાઈમ નહી લઉ
એ તે પર્સનલ કોલ.
હા બહુ ટાઈમ નઈ લો તમે ઓકે હોય તો કરો બાકી વાંધો નઈ.
હા વાંધો નહીં મારે જે બહુ બધા કપડાં છે તે વાળતા વાર લાગશે. તે અમે જેવા તેવા નહીં વારી ને મૂકી દેતા.
કેવા કપડાં ને.
હા એટલે ઘરના જ.
એટલે પણ કેટલા છે એવું બધા એટલે તમે પર્સન કેટલા છો ઘરમાં પાંચ જન મીન્સ કેટલા પા તમે તમાર ભાઈ મમ્મી પપ્પા બેન બી છે તમારા એમ મોટા કે નાના અને એના મેરજ નથ થયા.
એમને ના એમનું જોવે છે એ પણ ના પાડે છે.
કે મોટા તો બી તમારા થી નાના ના થઈ ગયા પેલા એવું કયું હા પણ તમારા લવ મેરેજ. હમ બરાબર છે કેટલા મોટા તમારા કરતાં.
દસ.
શું.
દસ વર્ષ.
તમાર કરતા દસ વર્ષ મોટા.
અન મા ભાઈ બાર વરસ.
હવે મારે તમને શું કેવું. તમારા અને તહા તમારી બેનને તમારા ભાઈ નામ. ડિસ્ટન્સ જે છે એ તો હું માણી શકાય મન તો તમારે તમારા બે ભાઈ આ બે બે બેન ન તમારા જે ડિસ ડિસટેન્સ હે તો હારુ બહુ મોટું છે.
ભૂલ છું ભૂલથી થઇ ગઈ છું.
એવું.
શરમ કરો શરમ આવું કેવાય.
અરે સ મને ના કેવાય એવું મને ખબર જ. સોરી ખોટું લાગ્યું હોય તો આ જસ્ટ કઉ છું પણ આ તો મેં કીધું યાર હ કઈ નઈ બોલો.
છું તો છું હવે ભૂલ થઈ ગઈ છે.
જ એવું એ એવું કેજો ને પેલા પુછજે ખરા કેમ આવું ડિસ્ટન્સ હું કેમ નાની હતી. એટલી બધી એમનુ.
હજાર વાર કિધુ મોઢે મુું તો. કે દો આવું ચોખું જ ન ભૂલું મા પાપાની હ મોટા મોટી.
હ બોલો બોલો કઈ નહી.
બહુ ગરમી થાય કંટાળો આવે.
પંખો અ ફે ફેન તો ઓન થાય કે ના થાય.
એમે એવું છે કઈક હ ના એમે એવું કે કઈ બેરિંગો એવું કઈક ગઈ છે ને.
એટલે એ બી અવાજ કરે છે ને.
હા એ ખટ્ટર પટર તેમાં મમ્મી એ કીધું કે બંગ કરી દેવું હોય તો આ બાજુ આઈ જા. પણ એ રૂમમાં જવું નહી મારે અહીંથી બધું લઈને ત્યાં કોણ જાય.
હમ હમ.
બોલો બોલા.
કાઈ નહી.
શું કઈ નઈ કઈ નઈ કાન એ તમારે મોડે. બે તઇના જ શબ્દ હોય કે બોલો કઈ નહી અને તજું. શબ્દ શું હતું યાર ભૂલી ગયો મતલબમાં બે જ શબ્દો બો કઈ નઈ બોલો કઈ નઈ.
હ એજ બધું બહુ છે યાર એજ મારી પર્સનાલિટી છે ને કે હું બહુ બોલું ને તો કોઈ ના ખામ
અરે કઈ ગમવાનો સવાલ જ નહી.
ખોટું લાગી ગયું તમને
હા લાગ્યું હતું સો ટકા લાગ્યું.
અલે યાર સોરી મારો કઈ એવું નથી કે હું એવું કેવીત ના સમજાવું હું તમને.
નહી માનું માર નહી સમજવુ.
હા બસ ના સમજશો કોઈ નઈ.
એવું કઈ બધું બોલવાનું આવે. હું નહી તમને લગાડવા માટે જેમ તેમ બોલતો પણ તમને લાગ જાય તો હું શું કરું યાર એમ કો મને
નહીં બોલવાનું.
ઓકે સોરી
એટલે જ નઈ ખબર પડતી.
હા કેવું કોઈક મેરિટ જોડે રીતે વાત કરાય હે.
સોરી સોરી સોરી
ઓહો
બોલો બોલો
કઈ નઈ ટાઈમ ઓવર થઈ ગયો છે ફોન કટ કરવો હોય તો કરી અને પછી પેલો સાદો
હું કરું ચાલો